કેમ
મેં મજામાં છું તમે કેમ છો?
હું પણ બી મજામાં છું આ શું કર્યો?
આ સવારે લાઈબ્રેરી ગયો હતો પાછી ઘર આવીને થોડો રેસ્ટ કર્યો. તમે
મેં ભી કુછ નહી બસ એશેહીં. દિન ભર મેં મમ્મી કે સાથ થોડા કા આજ માર્કેટ મે ગઈ. પે સોચા કે આજ મમ્મી કી કુછ હેલ્પ કરા દું. સબ્જી વગેરા ભી લેકે આઈ વો ક્યા હેના કે અભી તો મતલબ કે ઘરમે ભી કાફી સબ્જી હૈ બટ પતા નહી મમ્મી કો ક્યા હુવા. કે બહાર ચલના હૈ માર્કેટ કુછ લના હે કુછ લના હે. તો વહી આજકે સાથ તો બડી મતલબ બ બિઝી થી. ફીર ઘર પે આઈ રોજાના તો ટાઈમ હી નહીં મીલતા ઉનશે બાત કરને કા. આજ તો સોચા કે મમ્મી સે કુછ ના કુછ તો મે બાત કરુંંગી તો આજ થોડી બાત કી તો દિલ એકદમ હલકા સા હો ગયા કે મમ્મી સે બાત કરને અલગ હી મજા હેના.
હા.
ફીર ઉનસે બાતે ભી કી કાફી ઘર કે હાલ ચાલ ભી પુછ લીયે. હમ.
હા ઓર સુભે કયા કીયા થા આપને?
કીયા એસા કુછ ખાસ નહીં સુભે જલ્દી ઉઠ જાતી હું કરતી હું
હમ
હા
મમ્મી બોલતી હૈ કિ તું ચલ તુ ચલી જાતિ હૈ કિ ઓર ઓર આપકે ઘર પે સબ બધિયા હૈ?
હા મેરે ઘર પે સબ બઢિયા આપ
મેરે ભી ઘર પે સબ મજે મેછે
હમ ઓર આજ આપને ક્યાં ક્યાં કિયા?
બસ યેહી સુબહ્ જલ્દી ઉઠના હૈ ફિર કામ વગેરા કર લીયા ફિર મમ્મી કે સાથ થા માર્કેટ ગઈ ઊંહો ને ભી આપને લિયે કુછ કપડે વગેરા પેહને કે લિયે લિયે હૈં
અચ્છા
હમ તો વહી સારા કામ જામ અબ ઉનકે સાથ ક્યા હૈ પતા હૈ વો અકેલે તો જાતે નહી હૈ માર્કેટ. ઓર ઇસ્કુટી હૈ તો મેરે કો હો ચલાની આતી હૈ પુરે ઘર મે તો ફિર મેરે કો હિ લે જાના પડતા હૈ ઊંકો.
હા વો ભી હે.
બોલ ઇસ્ટતિંગ મે કિતના મજા આતા હૈ જબ કામ સિખતે હે તો. ઓર અબ તો વો હૈ કિ ઇસ્ટેન્તિંગ કરો યા કુછ ભી કરો આપ મતલબ જેસે હિ સિખોંગે ના સારે કામ તો વહી હૈ મસલે હૈ કી કી મત મતલબ મન લગા રહેતા હૈ ઈન સારે કામો મે.
હા એસે એક બાર શીખ જાઓ અગર નયે નયે સિખ તે હો તો કુછ વો તો અછ લાગતા હૈ.
બાત કરને કી તો ફિર.
હા વો ભી હૈ સાથ મે રેહતે હૈ તો જેશે આદત બન જાતિ હૈ.
હ્ વહી તો ઓર ખાસ
હા મમ્મી તો આપને હિ લેતી હૈ
મતલબ
હા
નવરાત્રી મે એક બેન દીન રુક તીથી ફિર મેરે કો જાના પડતા થા બહાર એક્ઝામ કે લીયે અબ કી બાર સોચ રહી હું પૂરા નવ દિન રુકુગી તો મમ્મીને બોલા હા રુક જાન નવરાત્રિ પે કિતના મજા આતા હે સબ મજે કરતે હે તો ફિર વહા અકેલી રહેતી હે.
હમમ
ઔર આ બધીવએમ
હ. મેં હે આજ સુબે લાઈબ્રે લાઈબ્રેરી ગઈ થી વાપસ આઈ થી. ખાના ખાયા મમ્મી ખાના બના રહી થી થોડી ઉનકી હેલ્પ કી ખાના બનાને મે.
ફિર એસે નીંદ આ રહી થી આ સર દર્દ હો રહા થા સુબહ તો સો ગઈ થી વાપસ ઉઠી ફિર લાઇબ્રેરી ગઈ શામ કો આઈ ખાના બનાયા ઓર ખાયા બહાર આઈ હું થોડી દેર કે લીયે. એ
અચ્છા તો તો બઢિયા ઓર અભ નવરાત્રી પે કપડે વપડે નહી લેકે આ ઓગે પહેને
એ મેને શોપિંગ કરી લી એ ઓલરેડી નવરાત્રી -હે ઓ
અચ્છા- એસા હે અ કબ કી થી કિન કે સાથ ગયે.
મે અકેલી ગઈ થી આપને બડે ભૈયા કે સાથ મેં
અચ્છા -તબ તો બઢિયા હૈ. આપ તો લેકે આ ગયે મેં તો અભ કલ જાઉંગી કલ મેરે તો દો દો કામ આ ગઈ ગી કલ તો નવરાત્રી કે લીયે કપડે ભી લેકે આને હૈ મેરે કો
હા
ફિર -ફિર મેરી દાદી કો ક્યા હૈ હમારે ઘર મે કોઈ અ મતલબ બેઠક રખી હુઈ હૈ
હા
તો વહા પે ભી છોડ ના હૈ વો બોલ રહી હે પહેલે મેરે કો છોડ દેના ફિર આપણે કપડે કે લીયે ચલી જાન વરના તું વહા તક માારકેટ જને કે બાદ શામ તક વાપસ નહીં આયે ગી.
હમ
તો મેને બી યે સોચા કિ અભી‌ અ માત અ અભી મેં મમ્મી સે યે બોલ રહી થી કે પહેલે મેં દાદી કો છોડ દુંગી વહા આપે.
હમ.
ફિર મેં આપને કામ કે લીયે નિકલ જાઉંગી તો ફિર મમ્મીને બોલા ચલો યે ઠીક ‌યે કર લેના.
હા -વો ભી હૈ
ઔર તો ક્યા હૈ.
ઔર આપકો આતા હે ખાના બનાના સબ
હા ખાના વગેરા ભી મે બના લેતી હું
હમ પૂરા આતા હૈ ઘર કા કામ કરના આપકો.
હા ઘર કા કામ તો ક રી લેતી હું મમ્મી ને સબ કુછ ખાના બનાને મે શિખાયા હુઆ હૈ તો સારી ચીજે શીખ લી મમ્મીને બોલા. મીઠાઈ વગેરે સબ શીખો.
હમ.
ઈસ ર્ટ જે સે અ માતાજી જે સે નવ નવરાત્રી સ્ટાર્ટ હોગી ના તો તો મે હીં બનાઉ હોગી ઘરમે ખીર પૂડી ઓર કુછ મિઠાઈ વગેરા.
હા
હા તો ફિર વહી હે અભી કોઈ શીખ રહી મેરે કો માાવે કી ચક્કી બનાના વગેરે શીખના હૈ. ખમન ઢોકળા ઢોકળા જલેબી ફાફડા એ સબક સીખના હ જલેબી મેરી તની ફેવરેટ હૈ કે દેખતી મુહ પણી આના સ્ટાર્ટ હો જતા હ
અચ્છા
હમ.
હા જલેબી ફાફડા તમારા ભી ફેવરેટ
આ ઓર નહીં તો મતલબ ઈતના બે જલે ખાને અલગ મજા હૈ. સાથમે ચાય ગરમા ગરમ મ હે ના પકોડે વગેરા તો હાય હા ક્યા મો આનંદ આ જતા હૈ ખાને કા તો.
ઓ એસાા હૈ ક્યા
હા તો મતલબ અબ તો જ જૈસે કે નામ જલેબી કા લે લીયા તબ જલેબી ખાને કે ઇતના મન કર રહા હૈ
હ અચ્છા
કોઈ સમજ હ નહી આ રહા હા ભાઈ તો મતલબ કે એક મરી બહેન હૈ બ છોટી વાલી વો અભી પાપા કે સાથ બહાર ગઈ હોય ઓસે મેને બોલા કે તું આતે હોય જલેબી લેકે આ જના તને બોલા કે હા લેકે આ જાઉંગી
બોરને કો લેકર ક્યું આયગી આપ કે લીયે આપ ઘર પર બેઠે ઉસે ઓર્ડર દોગે તો ક્યુું આયગી લેક
અચ્છા નહી નહીં વો એતની તો એસી નહિ હે વો લેકર આ જાયગી ની પાપ પા લેકે જાયંગે
હા વહી ઘર કે છોટી બેટી હોતી એતની અચ્છી હૈ મતલબ સબ ક કેના માન લેતી હૈ સંસ્કારી ભાવુક સબ ગુણ હોતે ઉસમે
હા હા અમની મે મેરે વાલી તો એસ કુછ ગુણ નહી એ.
નહી મેં ખુદ ભી આપને ઘરની સબસે છોટી હું તો મુજે પતા હૈ મેરે અંદર સબ ગુણ પૂરી
મેરી મમ્મીને મુજે સબ સંસ્કાર સીખાયા ઘર
હા વહી તો ઉસ્કે સંસ્કાર તો ના મતલબ કે સંસ્કાર તો એસે હૈ કે મતલબ સ કા સો કહા જાતા સો કા જાતા હે કુછ પતા નહીં ચલતા
અચ્છા
હા સવર કા ઓર કાકા તો કુછ અતા પતા હી નહી રહેતા ઉસકો મતલબ વહ કે જબાન લડવા લો લડા લેગી
ઓ વૈસા હૈ ક્યા
હમ્મ
તો આપને ઉસકે સાથ કુછ કિયા હોગા એસ તબી વો એસે બાત કરતા
નહી એસ કછ નહી કયા અભી તો બસ જલેબી લેકે આજાય ફીર વ ખા લુંગી હો
તો આપ એસે બોલોગે તો ક્યું લે કર આયગી જલેબી આપકે લીયે
હા વહ બી સહી હ પર મમ્મીને મંગવા દીએ તો ફીર ને બોલા કે હા લે આઉંગી ફિર મેને બોલા ચલો ઠીક હે તુમ લે આના ઓર સબ બેઠ સાથ મે ખા લેંગે ઓર ફાફડા ભી મંગાયા થા ક્યા પતા મિેગા તો વો ભી લેકે આ જાયગી વરના કહા સે લેકર આયેગી
હા મિલેગ તો લે કર આજા
હ વહી તો મતલબ અભી વ ગઈ ન તમ હા અભી તો બસખો એ પ્લનિંગ હૈ મેરી નવરાત્રી પે કોણ સ કપડે પહેનને હૈ ક્યા ક્યા બનાના ભી મેરે કો મીઠાઈ વગેરા સીખની હૈ સારી સબકુછ ફિર ગરબા વગેરા મેં ડાંડિયા વગેરા ભી મેરે કો સીખના આતા હૈ વેસે બટ ઈતના નહીં આતા વ સારી ચીજ સીખ નઈ હૈ
અચ્છા
હા તો પહેલે વો કર લું. ઔર કલ કલ દો તીન દિન કામ કરને એકસાથ
હા.
તો થારે કામો કે ટેન્શન ની ટેન્શન હે.
હા વો ભી હે ટેન્શન તો હોતી હે.
હા મતલબ ઇતે સારે કામ ઇસ. લિયે. તુમસે બાત કરને મે મેરકો મજા આયા છે ચલો બેન. શુભ રાત્રિ ફીર બાત કરતેે હે.
હા આવજો શુભરાત્રી.
ઠીક હે બેન શુભરાત્રી.
હા ઠીક.